હેલો હા હેલો. મજામાં તું બતાવ.?
મેં પણ મજામાં. તારે ઘરા તારે ઘરા કેવા છે.?
મારા ઘર વાળા બધા સારું છે. તું બતાવ.? એક બર્ફ લગાવ છું જે જું મ બર્ફ આપુ આપો ને જલ્દી. હા એમ અવાજ આવે છે એટલે. એક મે રૂપ આપી નું મને ખોલીને. નહી એક મિનિટ. ન્ કો બહાર જાયના. રી વંશીજ ડોરી સથી લોકોને ટારગેટ ફોન પર બે આપો ની. એ ઘર સબઇમપોર્ટન્ટ બનતી જા રહી. શી અચ્છી વાત. હેલો અવાજ આવે છે? હેલો. અવાજ આવે છે હમણાં.?
હા આવે છે.
હા એ જ ક કરતી્યા બસ નો અવાજ બરાબર આવ્યો છે.
હા બસમાં તો બરાબર આવે છે.
હમ હા તું બતાવ જમન થઈ ગયું.?
હા અત્યારે જમેલી છે.
ઓહ સારું શું જેમ. હા હમણાં જ મેં પણ જેમી.
મે એ પણ જમય્યું છે દાળ, ચાવળ, માછલી. બે વાગે-,
હા.
હમ તું.?
હા મેં મારા ઘરે પણ દાલ ચાવલ જ બનેલું હતું.
સાદું ખાણું છે ને એટલા માટે કેટલો રોજ તીખો તીખો ખાઈએ.
હા બરાબર કીધધું એમ એમ પણ મને વધારે તીખા ની ગમે નોર્મલ ગમે એમ આજે વિચારેલું છું. પાણી પુડી ખાવા જાવનુ.
હું પણ જવાના છે આવજે ને મળવા માટે.
હા તું પણ હાવાની ચાલ તો પેલા જ્યાં ખાઈ. ખાઈએ છીએ આપડણે પાણીપુણી ત્યાં મળીશું.
ઠી છે આવશે આ આવ જે‌થી.
હા એ પેલી નાજિયા ને પણ લઈ લેજે.
હા એને લઈ લેવા એ પણ કીધેલું હતું કે મને પણ પાણીપુરી ખાવાનું છે.
હા કેટલા દિવસથી આપણો વિચાર થયું છે ગાર્ડન જવાનું આપડે જતા રહીયે.
હા તો જઈએ આપડે બધા મળીને.
હા તો આજે પાણીપુરી ખાવા જઈએ એમ. ગાર્ડનમાં પણ ફળી લેશુ. પછી એમ ચોમીન મંચુરિયન પણ ખાવાનું છે મને. બહુ દિવસ થઇ ગયું.
હા ચોમીન મંચુરિયન એ. તો બહુ સારું લાગે ખાવામાં તો.
હા અત્યાંનું બહુ ફઇન છે એટલે.
ઓર બતાવ તું આજે કોલેજ ગે લી.
હા ગેલી હતી ને બહુ સારું છેલું તું બધ.
મારેસ અમે તો ઘરે છું ને.
હા તું તો ઘરે જ છે.
શું શું કરેલી આજે કોલેજ માં.
આજે કઈ નહી કરેલી. ગેલી લેક્ચર અટેન્ડ કરી. ચાર લેચર ચાલ્યું પછી અમને તો બ્રેક નથી મળે તને તો ખબર છે ને.
હા હા.
અ કેન્ટીન નું મને વડાપાવ કે. કે સમોસા વગેરે મને ગમે ની.
કેમ એ કેન્ટિનનું ની સારું મળે.
ની એના એના એના કરતા તો મારા ઘરે સારું મારી બેહેન બનાવે છે.
સારું.
હમ મને સારું નઈ લાગે.
તો સવારે જાય ને તું તો.
હા સવારે જાવ તો પણ.
ચાય નાસ્તો તો કરી ને જતી હશે.
હા એમ ચા બનાવું. હમ એકલા સવાર સવારે પણ નહી ખાવાનું ગમેને એટલે. ચા બનાવું પછી એના સાથે ખારી કઈ બિસ્કીટ મળે તો ખાઈ લઉ.
હારું ને તો.
હમ.
મારી એક ફ્રેન્ડ છે પ્રરિયા એનું ખબર છે તને.
હા હા ખબર છે એમ તો બેંકમાં જોબ લાગેલું છે ને.
જોબ એ છોડી દીધી છે.
કેમ.
કેમ કે આ કોલેજ પડવાના ને તો. એટલા માટે ટાઈમ નહી મળશે ત્યાં કીધેલું કે પાંચ ટાઈમ ચાલશે તો એ ના કીધેલું છે. પાસે એમની ચાલે.
હા.
સવારે દસ વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી.
બેંકમાં એટ એટલા સારું જોબ લાગ્યું તો પણ છોડી દીધું.
એજ તો સમજાવેલું કે એક સાલ રેવા દે એક સાલ. જોબ કરી લે ડ્રોપ લઈ લે એમ નથી પણ કોલેજ ન પણ ફીસ પણ ભરી દીધી ને એ તો.
એમાં શું બેકરોલ લેચરન્ડ અટેન્ડ કરવા જોઈએ.
એક તો. આ તો મેંગુ કોલેજ છે ને એટલા માટે બધા ફીસ પણ આપી દીધી છે.
હા હા એ એ જે જાય છે ને એનો પોતાનું યુનિવર્સિટી છે એ કોલેજમાં.
એ જ. એજ પ્રોબ્લેમ.
સારું કઈ નઈ ભણી લે તો તો પણ એને સારું જોબ લાગી જશે. તો પણ એનું પ્રોબ્લેમ હતું તો બેંક. માં જોબ લાગેલું તો સારું હતું.
હા બેંકમાં તો બસ થાય નતા એમ બેંકમાં કોને મળે. કેમ કે આ તો ફ્રેશર નહી મળે ને તો. ક કઈ ની કઈ તો કરેલી છે ને જોબ તો એટલા માટે.
હા પેલી વિચારીએ બહુ કે્યું છે કે. બેટર નું પણ જોબ કર્યું છે મારી ઘરે આવતી હતી ને મારી બેનને એને ભણાવતી હતી. તને તો ખબર છે નને.
હા ખબર છે.
એનું મે મેક્ બ ભીક હતું તો મારી બેનને આવડતું હતું. તો એ જ તો શીખડાવતી હતી એને. તો પાસ તો થઈ ગઈ પછી એક વર્ષ પછી કદાચ એડમિશન લીધું હોય. મળે છે ક્યારે ક્યારેક ક ક્યારે ક્યારે હી પણ મળે છે.
હા મળતું તો છે એક્ઝામમાં તો મળેલી હતી.
હા એમ તો મળે છે મને પણ એમ મળે છે તો. કઈ ના કઈ બોલી જ કરે છે.
પણ બેંકમાં બેંકમાં ક્યાં મળે છે. બેંકમાં ક્યાં મળે છે જોબ એને જોબ મળી ગયા હતા કેટલા.
એ એ મળી ગય બરાબર છે. બટ શું મળ્યું એ પણ આપણને નહી ખબર ને એ તો બધા કે છે. આપણને સારું લાગ્યું આપડે જોઈએ. એટલે નથી ને કોને શું કામ લાગેલું છે. એ પણ છે સારું કામ નઈશે એટલે છોડી દીધું. કોઈ સારું કામ હોય તો કોઈ નઈ છોડે મેં પણ નહી છોડું એ પણ નહી છોડે.
હા એ બતાવેલી હતી એક મારા એક ફ્રેન્ડ ને. તો તો કીધેલું હતું કે હા એમાં તો ઇન્સેન્ટિવ વગેરે તો નહી મળે. એમાં કઈક ટાર્ગેટ પૂરું કરવાનું છે એટલા માટે. પૂરું કરવું પડશે તો જ હા ટાર્ગેટ છે કઈ એમાં બેંક વેંકમાં.
એ તો એમાં તો લોસ પણ થાય કેમ કે ટાર્ગેટ નહી પૂરું થાય તો આપણને. પૈસા પણ નિનીમાે.
હા એજ.
હમ એ સારું કર્યું. છોડી દીધું કે કઈ નને એ ભાણસે તો પછી એને જોબ લાગી જશે.
હા એ તો સારું છે.
અહી તો જોબ માટે ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે મે જોયું છે સ્કીિલ હોવું જોઈએ અને કોઈ પણ કોઈ પણ કઈ પણ કરો. તો પણ ડિગ્રી હોવું જોઈએ તો મળી જ જાય એમાં કમ્પ્યુટરનું કોર્સ કરી લેવાનું. એમ બારમા સુધી ભણેલા હોય તો કોમ્પ્યુટર કોર્સ કરી લેવાનું.
એને તો મળી જશે.
હા એમ પણ એ બિચારી બો મહેનતી છે, બો કામ કર્યું છે‌.
હો બતાવો.
મોર તું બતાવું હોમવર્ક છે મારું બો બધું. કરવાનું છે મને થોડા દેર
કોલેજ કોલેજ માં પણ હોમવર્ક આપે.
અરે બુક આપે અ અસાઈમેન્ટ બધું અસાઈમેન્ટ પણ આપી દીધું છે.
ઈ સ્કૂલમાં તો આપે આપે અને કોલેજમાં પણ ને
હમમ બો આયપુ. એ તારી નાની આયવી હતી ને હમણાં. બોલતી હતી કે ખોલ દરવાજા ખોલો એમ કરીને.
હા એજ એજ દરવાજો પટકો છે. પટકતી છે છોકરી આ. બો પરેશાન કરયા.
હમમ. હમમ. તારી પણ છે બો મસ્તી ખોર લાગે છે મને.
બો મસ્તી ખોર છે. આજે તો વરસાદો પણ ની પડી રહ્યો છે.
હમમ ની પડતું કેમ સારું ને. થોડીક શાંતિ છે એમ વધા વધારે પણ પયડો તો બધાને તકલીફ જ છે.
હા એજ તો આ તો હવા પણ ચાલે છે અને સૂર્ય દાદા પણ ઉગેલું છે થોડું થોડુંક.
હા સારું. મારે ત્યાં પણ નથી પડ્યું હજુ.
થોડુંક મો થોડુંક મોસમ મોસમ સારું છે.
હા એમ વરસાદ પડે તો મને પણ કોલેજ જલ્દી જવું પડે છે કેમ કે વરસાદ પછી વધારે પડે તો નયતર ભીનાય જઉં એટલે મે જલ્દી જવું પડે. ટાઈમ થી પહોંચી જવું તો સારું એમ. ત્યાં એકદમ બધા ભરાઈ જાય ખાડાને એવું સારુંને.
કેટલો અવાજ આવે છે તારે ઘરેથી.
તેજ છે બધા લોકો કોઈને કોઈ આવ્યા જ કરે છે મારા ઘરે એટલે
તારે
ચાલ તો પછી વાત કરું મે. અરે રૂક યાર મેં બે મિનિટ પછી વાત કરું અરે મને બોલાવે છે.
ઠીક છે.
ચાલ ઠીક. કટ કરી દેય.
કટ તો કર્યા કરું છું ની કટ થાય.
તારા થી ને મારા થી પણ ની થાય અહિ. શું કરુ છે કટ નથી થતું.